હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં કેવું તબિયત ને બધું બરાબર ને?
હા હા તબિયત તો સારી છે.
અને વરસાદ કેવો એ બાજુ છે?
વરસાદ ને હા આ બાજુ કાલ નો પડે છે આજે થોડો ધીમો પડ્યો છે. પણ ચાલુ જ છે.
હા એ તો સાચી વાત કીધી તમે. આજકાલ પ્લાસ્ટિક નો આમ ઘણો જ ઉપયોગ હલો.
બોલો બોલો.
આજકાલ આમ પ્લાસ્ટિક નો ઘણો ઉપયોગ વધી ગયો છે આપડે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવું જ જોઈએ.
અહ જે પ્રમાણે પ્લાસ્ટિક નો ઉપયોગ વધી ગયો છે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવું તો હવે એવું લાગે છે કે જાણ અસંભવ છે એવું લાગે છે.
હા આજે પ્લાસ્ટિક આપણા જીવનનો આમ એક મોટો ભાગ બની ગયું છે. પણ ધીમે ધીમે એજ પ્લાસ્ટિક પૃથ્વી માટે આમ સૌથી મોટો ખતરો પણ બની રહ્યો છે. જો આપણે આજે પ્લાસ્ટિકનો વા ઓછ ઉપયોગ ઓછો નહી કરીએ તો જે આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુરક્ષિત અહ પર્યાવરણ આપી શકીશું નહીં આપડે. ભારત અહ વિકાસ વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે પરંતુ પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર પડકાર બની ગુ અહ પડકાર બની ગયું છે. પ્લાસ્ટિક આપ ને સુવિધા આપે છે પરંતુ તેનો અતિરેક ઉપયોગ આપણા પર્યાવરણ પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ તા માટે ઘણું નુક્સાન કારક સાબિત થઈ રયુ છે.
હા એ તો તમે સાચી વાત કીધી. કે આજકાલ જે છે એ અહ વિકાસ વધી રહ્યો છે ડેવલપમેન્ટ વધી રહ્યું છે. પણ એની સામે કેટલાક પડકાર પણ વધી રહ્યા છે. પ્રદૂષણ જે છે એનો એક ભાગ આ પ્લાસ્ટિકમાં જ આવે છે. અને એક મહત્વની વાત એ છે કે આપડે કોઈ પણ એવી જગ્યા નથી રાખીએ જ્યાં પ્લાસ્ટિક ના હોય. આપડે સ્પેસમાં પ્લાસ્ટિક ફેલાઈ દીધું છે આપડે દરિયામાં પ્લાસ્ટિક ફેલાઈ દીધું છે આપડે જમનમાં પ્લાસ્ટિક ફેલાઈ દીધું છે અને હવે તો આપડા શરીરમાં પણ માઈક્રોપ્લાસ્ટિક ના અવશેષો જોવા મળે છે. કારણ કે આપડે જે હોટલો જે છે દુકાનો જે છે એમાંથી જે વસ્તુઓ લઈએ છીએ પ્લાસ્ટિક ની થેલી માં લઈએ છે. હવે પ્લાસ્ટિક જે છે એ જયારે એને ગરમી આપીએ ત્યારે જે છે એ અહ ગરમ જ થવાનું છે અને જે ગરમ થાય તો એના કારણ જે છે એના નાના નાના કણો જે છે એ ખાવામાં જ જવાના છે. તો એ વસ્તુ જે છે એ ઘણી ગંભીર બાબત છે એ જેના કારણે આપણને ગમ ભીર રોગો પણ થઈ શકે છે પરંતુ થાય છે એવું કે મારે પ્લાસ્ટિક છોડવું પડ હોય તો પણ મારી પાસ તો કોઈ અલ્ટરનેટિવ નથી અને પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેના ઘણા બધા ફાયદા છે. જેમકે ખાવાનું લીક ન થાયને એ બધું. હવે એવું કાગળ ની વસ્તુમાં, કે બીજી બધી વસ્તુમાં મને ના મળે. તો એનું છોડવું મુક્તો કરવું, પણ એની સામે શું વાપરવુ? એ લોકોને હજુ નથી ખબર.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને પ્લાસ્ટિક તો કેવું કે એક કૃત્રિમ પદાર્થ છે, જે પેટ્રોલિયમ આધારિત રસાયણો માંથી બનાવ તો આવે છે, અને તે હલકું હોય છે. સસ્તું હોય છે, લાંબા સમય સુધી ટકી રહે છે, અને સરળતાથી આ કાર પણ લઈ શકતુ હોય છે, આ ગુણો ના કારણે તેનુ પેદન ખૂબ જ વધી રહ્યો છે, અને પ્લાસ્ટિકનો ઉપયોગ તો આપણે શોપિંગ બેગ પાણીની બોટલ, પેકેજિંગ, વાસણો, રમકડા, ઘરગથ્થુ વસ્તુઓ અને હોસ્પિટલમાં આમ કેટલીક જરૂરી સામગ્રી હોય છે, એને લઈ જવા માટ ઉપયોગ કરતા હોય છે, પણ પ્લાસ્ટિકની સૌથી મોટી સમસ્યા તો એ છે કે તે સેહલાઈ થી નાશ નથી પામતું, એક પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક તે થેલીને આમ સંપૂર્ણપણે નાશ પામવા માટે આમ ઘણા વર્ષ લાગી જાય, અ શકે છે, અને એના પરિણામે આપડે જોતા પણ હોઈએ છે કે જમીનનું પ્રદુષણ થતું હોય છે, નદીઓને જે સમુદ્ર હોય એમાં લોકો પ્લાસ્ટિક નાખી નાખીને, ક અ નદીઓને સમુદ્રને પ્રદુષણ કરતા હોય છે. પછી અમુક વાર તો જેઓ આમ છૂટું નાખવામાં આવે અને એ ગટરમાં જતું રહે તો, ગટર બંધ થઈ જાય છે, એટલે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. અને પર્યાવરણને પણ એ ઘણું જ નુકસાન કરતું હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી, તમે અહ ઘણા સારા મુદ્દા ઉઠાવયા, જેમ કે તમે સમુદ્ર જીવનની વાત કરી, જેમ કે તમે ગટરની એ બધું જે છે એ, એ બ્લોક થઈ જાય છે પ્લાસ્ટિક લીધે, એની વાત કરી. હવે જે પર્યાવરણ કારકો છે, જેમને પર્યાવરણની ચિંતા છે, એન જી ઓ છે. અ એ લોકો જે છે, એ જયારે અ રેસ્ક્યુ કરતા હોય છે એનિમલ્સનુ. ત્યારે અ જોવા મળે છે કે, એનિમલ્સના પેટમાંથી પણ એવું નહી કે થોડું કે ગમે તે, દસ-દસ, પાંચ-પાંચ, કિલો ખાસ કરીને ગાયો કારણ કે આજકાલ લોકો ગાયોને છુટ્ટી મૂક મૂકી દેતા હોય છે. તો એ ગમે ત્યાં જઈને જે ખાવાનીજ છે, અને અ એક વસ્તુ જે છે, એ લોકોનું એ જોવા મળે છે. કે લોકો પ્લાસ્ટિકની થેલી અ એવી રીતના નાખી દે છે, કે એના રિસાયકલ થઈ, કે ના બીજા કશ કામમાં આવે. હવે અ અમુક જે પર્યાવરણ કારકો, જે મેં કીધું કે જે કામ કરે છે. ઓલરેડી આ બધી વસ્તુ પર, એ લોકો ચોખ્ખું કે છે, કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો એનો વાંધો નહી. પરંતુ, અ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા પછી એને અ એવી રીતે જો ભીનું હોય તો, એને કોરું કરીને, અને જો ખરાબ હોય, તો એને ધોઈને. પછી અ અમારે અમારા સુધી પહોંચાડો, અમારા સુધી ડિલિવર કરો. તો અમે શું કરીશું, એનું રિસાયકલ કરીશું. અને તમે જે પ્લાસ્ટિક ના ગુણો કયા, કે એ ડ્યુરેબલ છે, કે એ જલ્દી અ એ નથી થતું, વિઘટ નથી તો એના કારણે એમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. અમુક જગ્યાએ તો એનામાંથી અહ જે છે એ ફર્નિચર બનાવવામાં આવે છે. અમુક જગ્યાએ એમાંથી ઘર વખરીની સામગ્રી બનાવવામાં આવે છે. તો એનજીઓ એ બધાં કામ કરી રહી છે. પરંતુ લોકો જે છે એમની પાસે સમય નથી કે રિસાયકલ માટે મોકલે તો આપણે જે છે એ અહ રસ્તા કાઢવા જોઈએ. એનું સોલ્યુશન કાઢવું જોઈએ. અને આપણે કઈ ના કરી શકીએ તો કમસે કમ આપડે યા તો ઓછો ઉપયોગ કરવો જોઈએ. યા તો જો આપણે ઉપયોગ કરીએ છે એને જે છે રિસાયકલ માટે જઈ શકે. એટલું આપણેે કરીને આપણે એમને કુરિયર મોકલવું જોઈએ. પ્લાસ્ટિક સાફ કરીને. અને એને કોરું કરીને એ બધું કરીશું તો નવું પ્લાસ્ટિક બનાવવાની જરૂર નહીં પડે અને જે પ્લાસ્ટિક ઓલરેડી છે અને એનું રિસાયકલ થતું જશે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. એની પ્રાણીઓ પર પણ અસર ઘણી જોવા મળતી હોય ઘણાં પશું પક્ષીઓ અમને અહ પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ લેતાં હોય છે. એનાં કારણે એમનાં સ્વાસ્થ્ય પર એમનાં શરીર પર ઘણી અસર જોવા પડતી હોય છે. સાથે સાથે-સાથે માનવ સ્વાસ્થ્ય પર પણ એની અસર જોવા મળતી હોય છે કે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગથી આપડે ખોરાકમાં હાનિકારક કણુ શકીએ છી તમે કીધું એમ પહેલાં જ. પછી પ્રદુષણ વધી શકે છે. અને લાંબા ગાળે સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર થઈ શકતી હોય છે. પછી જો પ્લાસ્ટિક નો આપણે વધારે ઉપયોગ કરીએ તો એના કારણે પર્યાવરણ પર પન અસર જોવા મળતી હોય છે. એના કારણે આપણી જમીની જે ફળદ્રુપતા છે એ ઘટી જોયતી હોય છે. પછી પાણીનાં જે સ્ત્રોતો છે એ પ્રદુષિત થતાં હોય છે. અને એ જળ જીવને નુકસાન પહોંચતું હોય છે સાથે શહેરોમાં ગટરજામ થવાથી વરસાદી પાણી ભરાઈ જતું હોય છે આપડે જોઈ જ રહ્યાં છીએ હાલ. અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાં માટે આપણે સ્વચ્છ અહ ઘણી વસ્તુઓ જરૂરી છે. જેમ, કે સ્વચ્છ પર્યાવરણ માટે અહ સ્વસ્થ સમાજ માટે, પ્રાણીઓના રક ક્ષણ માટે, ભવિષ્યની પેઢી માટે અને ટકાઉ વિકાસ માટે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવું ઘણું જરૂરી થઈ ગયું છે. અને ભારતમાં ઘણું સ્થળો એવા છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ લાવવાનાં પ્રયાસો થતાં હોય છે. સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતું હોય છે. લોકોને જાગૃત કરવામાં આવતાં હોય છે. પરંતુ સરકારનાં પ્રયત્નો ત્યારે જ સફળ ળ બની શકે જયારે લોકો પણ સાથ કરે. જો બધાં લોકો ભેગા મળીને સાથ સહકાર આપે તો આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવી છીએ.
હા એ તો તમે સાચી વાત કીધી તમે જેમ કીધું એમ કે લોકો જો સા સાથ સહકાર આપે તો આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવી શકીએ છીએ. હવે આ બધાં જે અહ તમે કીધું કે અહ આપણે જે સાત સહકાર આપવો જોઈએ પણ ઘણી વાર થતું એવું હોય છે કે આ આપણે ગમે તેટલું પ્લાસ્ટિક ને આપણે રીસાયકલ કરીએ છેલ્લે તો આવે છે કે કચરામાં અહ જાય. તો એનો એક ઉપાય જે અમુક જે સંશોધનકારો- કોએ કાઢ્યો છે કે એમને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવ્યું છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક મતલબ કે એ જે નોર્મલ પ્લાસ્ટિકને જેટલું વિઘટન થતા સમય લાગે છે એના કરતા એ જે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક છે એને ઓછો સમય લાગે. હવે એ જે પ્લાસ્ટિક છે એ ફંજાઈ કે આલ્ગી માંથી બનાવવામાં આવે છે જે એક પ્રકારના સૂક્ષ્મ જીવો છે. હવે અહ અને અમુક પ્રકારની આલગી પણ અમુક પ્રકારના સુક્ષ્મ જીવો પણ અત્યારે તો એવા શોધાયા છે કે જે અહ પ્લાસ્ટિકને ખાય છે. એવા અહ એનું સંશોધન થયું છે. તો એ બધીય સંસોધન થયું છે. એને હા એને લોકોએ અને અહ સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ અને એ તરફ આગળ વિચારવું જોઈએ અને એના માટે જે જરૂરિયાતી વસ્તુ ઓ છે એ સંશોધન બાળકોને પૂરું જોઈએ એથી એ એવી ટેકનોલોજી બનાવી શકે. કે આપણે બાયોડિગેબલ પ્લાસ્ટિક નો યુઝ કરીએ. અથવા તો જે ઓલરેડી યુઝ પ્લાસ્ટિક થઈ રહ્યું છે. એને અહ ઓછા કરવાના જે ઉપાયો છે. એ તરફ લોકો આગળ વધી શકે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને એવુ કરવું પણ જોઈએ. જે આપણા પર્યાવરણ માટે આગળ જતા ફાયદાકારક હોય શકે અને આપણેે પણ આમ કરી કરવું જોઈએ કે કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટીલ અથવા કાચની બોટલ વા, કરવી જોઈએ કારણ કે હાલ તમે જોઓ તો પ્લાસ્ટિકની બોટલ રસ્તા પર જ તમને જો ફેંકેલી જોવા મળતી હોય છે. પછી પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ આપણે ટાળવો જોઈએ. અને પ્લાસ્ટિક નો યોગ્ય નિકાલ પણ કરવો જોઈએ સાથે સાથે શક્ય હોય તો પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીકરણ પણ આપણે કરવું જોઈએ. અને આજે પલાસ્ટીક છોડશો તો આપડી આવતી કાલે પ્રકૃતિ તમને આમ આશીર્વાદ આપશે અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ સમજદારી થી અને મર્યાદિત રીતે ઉપયોગમાં થશે.
હા એ તો તમે સાચી વાત કીધી કે આપણે માત્ર આપડું નહી પણ આવનારી પેઢી નું પણ વિચારવું જોઈએ. કારણ કે લોકો બેફામ પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા હોય છે. અમુક લોકોને તો આપડે જાગૃતિ કરાવીએ તો પણ એ લોકો ઉપર ખીચાઈ જતા હોય છે. કે આપડે કહીયે કે ગમે ત્યાં પ્લાસ્ટિક નો કચરો ન નાખશો તમારી જોડે એક બેગ કેરી કરો જેમાં પ્લાસ્ટિક નો કચરો તમે નાખો અને પછી ઘરે જઈને ડસ્ટબિનમાં કે ગમે તે રીતે નાખો. તો લોકોને બધી વસ્તુઓ સમજવી જોઈએ તો લોકોના જે એક સાથેનો જે સાહ સહકાર થી જે છે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી વાંધો નય સારું સારું ચલો
હા આવજો હા
હા આવજો.